હલો.
હા, હા મિત્ર
મારો અવાજ આવી રહ્યો છે?
હા હા તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો હાલ તમે શું કરી રહ્યા છો કઈક કામમાં બિઝી છો કે ફ્રી છો?
ના ના હું ફ્રીજ છું હવે જમીને આવ્યો છું બસ.
તમારું જમવાનું થઈ ગયું?
હા હા જમવાનું થઈ ગયું છે આરામમાં જ
હમ્મ અમ્મ. તો અત્યારે તમે મતલબ ઘરે છો કે કંઈક અહ હોસ્ટેલમાં આવું છો?
ના ના હું હાલે અહ કોલેજ જાઉં છું અને ઘરથી દૂર કરું છું કોલેજ. તો હું હોસ્ટેલમાં રહું છું અને ખાલે હું હોસ્ટેલમાં છું.
હા એટલે તમે કોલેજ તમારી ચાલુ છે એવું?
હા હા કોલેજ ચાલુ છે.
તો તમારે કોલેજમાં કયો અભ્યાસ ચાલે છે?
હ હાલે હું કોલેજમાં બી કોમ કરી રહ્યો છું.
હ હું પણ અત્યારે એમ તો હું પણ કોલેજ જ કરી રહ્યો છું અને હું પણ બી કોમ જ કહી રહ્યો છું. તો એક હવે બંને આપડે ભણતર વાળા જ વિધા આપણો અભ્યાસ ચાલી રહ્યો છે તો આપડે એક શિક્ષણ વિશે થોડીક ચર્ચાઓ કરીએ. તો તમે એ શિક્ષણ બાબતે ચર્ચા કરવામાં ઇન્ટરેસ્ટેડ છો?
હા હા હું ઈન્ટરેસેડ છું.
હમ તો આપડે એના વિશે જે થોડીક વાતો કરીએ એમ શિક્ષણ વિશે આપણેે સ્ટાર્ટિંગથી વાતો કરીએ તો શિક્ષણ એક અગત્યની બાબત હોય છે જે આપણને બાળપણથી જ શીખવામાં આવે છે ને આપણને બાળપણથી શિક્ષણ પણ આપવામાં આવે છે. તો હવે એક શિક્ષણ ઉપર એક અગત્યની વાત કરીએ તો આજકાલ જે ગવર્મેન્ટ સ્કૂલ હોય અને પ્રાઈવેટ સ્કૂલ હોય એમાં એક ખુબ જ મોટો તફાવત જોવા મળે છે. એના પર હું વિશેષ વાત કરવા મામાંગુ છું કે આજકાલની દરેક ગવર્મેન્ટ જે સ્કૂલ્સ હોય એમાં કાં તો એક સારી એવી ફેસિલિટી મળતી નથી બાળક ને અને શિક્ષણ શિક્ષણ પણ સારી મળતી નથી કારણ કે ત્યાંના શિક્ષકો પણ સારી રીતના ભણાવતા હોતા નથી. પ્લસ તેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તે પણ સારું હોતું નથી. એના કારણે ગવર્મેન્ટ સ્કૂલમાં આજના બાળકો જતવા માંગતા નથી પેરે પણ એમાં મોકલવા માંગતા નથી. જયારે પ્રાઈવેટ સેક્ટર હોય એમાં સારું એવું ઇન્ફ્રાસ્ટ્રકચર જોવા મળે છે. સારા એવા શિક્ષકો જોવા મળે છે. અને બાળકો પણ પ્રઇવેટમાં જવા માંગતા હોય છે પણ ત્યાં ફી ઘણી હોવાના કારણે અમુક બાળકો જઈ શકતા નથી તો આ એક પ્રાઇવેટ અને ગવર્મેન્ટ વિશે ખૂબ જ મોટો તફાવત આવી ગયો છે. ને આજે જોઈએ તો કોઈ પણ મોટી મોટી ઇ ઇ્યુટ હોય જે પ્રાઇવેટ સેક્ટર હોય એમાં વધારે વિદ્યાર્થીઓ ભણવા માંગતા હોય છે. અને સફળતા મેળવા વાળા વિદ્યાર્થીઓ પણ પ્રાઈવેટ સેક્ટર માં વધારે જોવા મળે છે તો એ બંને વિશે તમે કઈ કેવા માંગો છો?
હ હા એમ તો ઘણો બધો એો તફાવત જે વિદ્યાર્થીઓ ન છે અને સ્કૂલ્સ વચ્ચેનો છે. એમાં જોવા મળતો હોય છે અને જેમ તને વાત કરી કે અ ઘણી એવી ગવર્મેન્ટ સ્કૂલો હોય છે ત્યાં અને મોટા ભાગે ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને શિક્ષણ નો પણ કોય એવો અભાવ હોય. પ્યા હ પૂરતા પ્રમાણમાં છોકરાઓ તો હોય છે પણ અમક ટીચર્સ નો પણ અભાવ હોય છે અને હમ સારું એવું શિક્ષણ પણ મળતું નથી જેના કારણે ગર્મેન્ટ મોટા ભાગેપન પ્રવેટ સ્કૂલમ્પેરઝનમાં થોડું ડાઉન જાય છે જેમ પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલમાં
હમ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે સારા એવા શિક્ષકો હોય છે. એમ તો શિક્ષકો બધા સારા જ હોય છે પણ વધારે પડતી પ્રવૃતિઓ ત્યાં થતી હોય છે ધ્યાન જેના કારણે અ વિદ્યાર્થીઓમાં અ જુસ્સાહ હોય છે લોકોનો આત્મવિશ્વાસ પણ છે સાથે સાથે લોકોનુંભી
શિક્ષણ છે એમાં પણ એમનું સારું એવું પ્રદર્શન હોય છે એમ નોલેજમાં પણ વધારો થતો છે ઘણી બધી એવી એક્ટિવિટી કરવાના કારણે હ પ્રાઈટ સ્કૂલ જે હોય છે એ એ કમપર ગવર્મેન્ટ સ્કૂલને કરતા થોડા હાઈ લેવલ પર થોડી જર્દી હોએ છેી. અને બાકી તો શિક્ષણ પદ્ધતિ તો સેમ જ હોય છે મોટાભાગે. હઅ બંને જગ્યા ના શિક્ષકો સારા જાય છે માત્ર થોડીક એવી પ્રવૃત્તિ કરતો એવ હઅ એવી કોઈ સ્પર્ધા નો અભાવ જોવા મળે છે જેના કારણે અ ગોવર્મેન્ટ સ્કૂલના જે વિદ્યાર્થી હોય છે એ લોકને હા એ લોકો હઅ પ્રાઈવેટ સ્કૂલ કરતા પાછળ થઈ જતા હોય છે તો મારું આવું માનવું છી
હમ્મ, તમે ખરી જ વાત કરી કે એમ તો ગવર્મેન્ટ સ્કૂલમાં પણ શિક્ષકો સારા જ હોય છે પણ આપડી જે ગોવર્મેન્ટ છે એ શિક્ષણમાં એટલો મતલબ ફાળો આપતી નથી. શિક્ષણમાં સુધારો લાવતી નથી. કારણ કે એમ જોવા જઈએ તો ગવર્મેન્ટે શિક્ષણમાં મતલબ શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ. ત્યાં શિક્ષકો પર પણ થોડુંક ધ્યાન આપવા જોઈએ. એ એ રીતના જો શિક્ષણ પર ધ્યાન વધારે આપવામાં આવે તો એ પણ એક પ્રઇવેટ જેટલું તો કદાચ નહિ પણ જે એમાં ભણતા વિદ્યાર્થીઓ હોય તે પણ પોતાના જીવનમાં ઘણું બધું કરી શકે છે કારણ કે ગવર્મેન્ટ સ્કૂલમાં જતા બચ બાળકો હોય એમનામાં એક તો આત્મવિશ્વાસ ની ખુબ જ કમી હોય છે કારણ કે ત્યાં એટલી બધી એક્ટિવિટી કરાવવામાં આવતી નથી ને જ્યારે પાર પ્રાઇવેટ માં જ ઈએ તો આ ત્યાં જબરજસ્તીથી પણ અમુક એક્ટિવિટી કરવામાં આવે છે જેના કારણે દરેક વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસ હોય છે એક કોન્ફિડન્સ હોય છે. કઈક જગ્યા એ વાત કરવી હોય, કઈ રજૂઆત કરવી હોય તો એના કારણે પ્રાાઈવેટ સેક્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ કઈક આગળ વધારે કરી શકતા હોય છે ને તમે કીધું તેમ કે ત્યાં ના વિદ્યાર્ થીઓ તેઓ નોલેજ અને અનુભવ પણ વધારે લેતા હોય છે તો એમ તો હું પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણ્યો છું પણ અ હવે જ્યારે આપણે અમુક લેવલ સુધી ભણીએ એના પછી આપણને અમુક ટકા પ્રાઇવેટ કોચિંગને એવું પણ કરવા જ પડતું હોય છે. આજની કમ્પિટીટિવ એક્ઝામ્સ માટે તો એના વિશે તમે કઈ કેવા માંગે છો?
હમ હા આજની જે અ તમે જેમ વાત કરી કોમ્પિટેટિવ એક્ઝામ ની તો હમ્મ. ભારત દેશની જે હિસાબે એની વસ્તી છે તો એ હિસાબે બધા બધા વિદ્યાર્થીઓ જાગૃત થાય એવા હઅ ઉમર વ એવા વ્યક્તિઓ કે જેમના પાસે નોકરી નથી એ લોકો માટે પણ એક સારી એવી જે કોમ્પિટિવ એકઝામ જેનું એ લોકો પોતાની રીતે તૈયારી કરી શ કે અને અ મોટા ભાગના જે આપણે કહીએ જો આપણો પાયો જ મજબૂત હોય તો હ આપણને આગળ અ કોઈ તકલીફ ના પડે જેમ કોઈ ઈમારત બનાવાની હોય અને એનો પાયો મજબૂત હોય તો એ પછી કેટલી પણ ઊંચી બનાવી થઈને અ અ આગળ જતા અ કોઈ એવી આંચ કે એવું કોઈ નુકસાન થતું નથી તેવી જ રીતે તે જો આપણો શિક્ષણ માં જે આપણે પાયો જેમ કે આપણે સ્કૂલ લાઈફ કે એને હહ એ સ્કૂલ લાઈફમાં જ આપણો પાયોબેઝ મજબૂત બની જાય તો એમ આપડે આગળ જતા હમ હહ સારું જ પ્રદર્શન કરી શકીએ. હમ હમ જેમ વાત કરી કે કોમ હવે કોમ્પિટીટીવ એક્ઝામમાં પણ ઘણું બધું એવું પણ શીખવું કાં તો નવી નવી વસ્તુ. જે તમે આપણે જે તો ચેક કરી રહ્યા છી જે પ્રાઈવેટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ તો એવામાં પ્રાઈવેટ સ્કૂલવાળા જે હોય છે વિદ્યાર્થીઓ એઝ કમ્પેર ટુ ગવર્મેન્ટ. અ સ્કૂલના વિદ્યાર્થીઓ કરતા સારું એવું નોલેજ ધરાવે છે. હહ હહ જેના કારણે એ લોકોને અ કોમ્પિટેટિવ એક્ઝામ એટલી અ ડિફિકલ્ટ લાગતી નથી અને
એ લોકનું સિલેબસ જે ભણતરનું સિલેબસ હોય છે એ પણ થોડું ઘણું એમાં આવી જતું હોય છે. કે જ્યારે અ આપણે વાત કરી ગુજરાતની ગવર્મેન્ટ સ્કૂલની જે ભણતર પદ્ધતિ છે. હહ એમનો જે સિલેબસ છે એ મોટા ભાગે એમાં કોમ્પિટેટિવ એક્ઝામમાં યુઝ થતો નથી. હહ જેના કારણે પણ અ ગવર્મેન્ટ સ્કૂલનાં વિદ્યાર્થીઓને એમાં વધારે પડતી મહેનત કરવી પડે છે. અને ઝીરોથી શરૂઆત કરવી પડે છે. તો હું એના વિશે આવું વિચારું છું.
હા તમે આજે અત્યારે વાત કહી એ તદ્દન સાચી છે કે આપણી ગવર્મેન્ટ સ્કૂલમાં જે બુક્સ હોય એ માત્ર બુક્સનું નોલેજ મતલબ એક્ઝામ્સ માટે તૈયારી કરાવતા હોય છે જયારે આપણે પ્રાઈવેટ સેક્ટરમાં જોઈએ. તો એ બુક્સની સાથે સાથે બીજી પણ ઘણી બધી એક્ટિવિટી અને બીજું પણ ઘણું બધું નોલેજ આપવામાં આવે છે એ લોકોને તૈયાર તૈયારી કરાવામાં આવે છે અગાઉથી જ. જેના કારણે એ લોકો પાસે ઘણું બધું નોલેજ પણ આવી જાય છ છે અને એકયુરેસી પણ આવી જાય છે. જે આગળ કોમ્પિટિટીવ એક્ઝામસમાં કામ લાગે છ છે. એના કારણે એ લોકો સારી રીતના એવું પરફોર્મ કરી શકતા હોય છે કોમ્પિટીટીવ એક્ઝામસમાં. તો એતો હવે છે જ કે ગવર્મેન્ટે થોડું એમાં ધ્યાન આપે તો એ પણ સારું એવું આવી શકે ગવર્મેન્ટ સ્કૂલ, કોલેજીસ ને બીજું એમ તો વાત કરીએ તો તમે સારી એવી વાતો કરી જ દીધી કે વધારે કાઈ એવું ડિફરન્સ હોતો નથી. પણ થોડું એવું તો જોવા મળે જ છે એમ. તો હવે એ પણ વાતોક આપણેે ઘણી બધી કરી જ લીધી છે તો હવે હું પણ વિરામ લઉ છું ને તમારી સાથે વાતો કરીને ખુબ જ સારું લાગ્યું ને અમુક જે મારા ડાઉન્ટ્સ હતા તે પણ સોલ્વ થઈ ગયા. તો તમારી સા સાથે વાત કરવાની ખુબ જ મજા આવી.
મને પણ તમારી સાથે વાતો કરવાનું આના વિશે જે ટોપીક હતો આપણો હ ગવર્મેન્ટ સ્કૂલ અને પ્રાઈવેટ સ્કૂલ એના વિશે ચર્ચા કરવાની. હ મજા આવી આવી અને સારા એવા અહ વધારે પડતી ઇન્ફોર્મેશન ચર્ચા કરવાથી પણ હા એક તેઓ શુ કેવાય ચર્ચા કરવાથી જ આપણે એના ઉકેલ લાવી શકીએ તો સારો એવો આપનો પણ આમ હું આભાર માનું છું કે તમે મને આ આટલી થોડી ઘણી એવી નવી વસ્તુઓ પણ એમાં એડ કરીને ઉમેર કર્યો હતો આભાર માનું છું.
તમારો પણ અમૂલ્ય સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર ને હવે હું વિરામ લઉં છું.
છાઓ.
ચાલો.
યા